હલો, હા.
રેધભાઈ બોલે? હાલો. વેદભાઈ બોલે, શું કરો છો? મજામાં?
બસ મજા આમ તમે?
ત યાદ નહી કરતા એટલે કીધું ફોન મારું
હા હા તમે દેખાતા નહી અમે તો રોજ અ એ જ છે ને તમે આવતા હોય તો.
આ હમણા હું થોડુંક નહી આવાતું.
ચામ શું થયું?
આ નોકરી થી મોડા છૂટીએ ને
એવું નોકરી ચાલુ કર દીધી. કઈ આગડી ચાલુ કરી? કે બાજુ ચાલુ કરી? હા, હા, શુ ભાગા આલે.
હાલે છે વીસ
વીસ
વીસ એકવીસ ની આજુ બાજુ.
એપરેન્ટસ કે ડાયરેક્ટ કોન્ટ્રક્ટ હ હા.
હમ્મ.
હમ્મ હ તો અમારે કઈ શેરિંગ કરો તો અમે આઈએ.
કરીશું કરીશું જવાનો.
હ હા.
ઓલા
હા, જે થાય ઈ, દહ હજાર, પંદર હજાર માં
એવું? હમ્મ-હમ્મ.
બોલો શું ચાલે બીજું? શાંતી? હા, હા.
હાં.
કેવું દ્વારકા જવાનું પ્લાનિંગ કરે તો શું થયું!
દ્વારકા જવાનું હતો પ્લેનીંગ પણ રજા મળી ન સેટિંગ ના થયું.
કેમની રજા ના મળી. હ તો આવું હોય નવ તારીખે હેરા આવું હોય તો
નવ તારીખે જોઈએે હતા ને મેર પડશે તો આ આવી જઈશુ.
હોવ.
કઈ જવા.
દ્વારકા, સોમનાથ, ગિગનાર,
બરાબર કોણ કોણ જવાના હતા?
હા એ બધા ટુરિસ્ટ મત તો. ભાઈબંધોને એમ ટુરિસ્ટ વાળા ને એ બધા હમ.
કેટલા દિવસમાંડ?
ત્રણ નાઈટ બે દિવસ.
હમ્મ હમ્મ
હમ્મ બાવસો રૂપિયા ફી ખાવા પીવા રેવાનું બધું.
બધું એમનું ટુરિસ્ટ.
તે- -
હમ બરાબર.
હમ- -
એવું એને- - મેર પડ્યા તો આઈ જઈશું હમ- - નવ તારીખ નુ.
નવ તારીખ હા
બરાબર.
તમારા બીજા ભાઈબંધો બંધો હોય તો લેતા આવજો એમને.
લેતાશ લેતાશ.
હા.
હમ. હવે નિકુલ આવાનોશે તમારી જોડે?
હ એને ખબર નહ એનો ઓર્ડર હશે તો નહી આવે કદાચ ઓર્ડર નહી હોય તો આવવાનો. એ ઓર્ડર માં જાય છે એલડી ના.
હ હા.
તમે ઓળખો એને?
હા ઓળખું ને.
હા હા જોળે બંધાર? હા.
સ્કૂલ પછી મળે પછી વાર મળ- -
એવું સા એ
હમ કોન્ટેક્ટ છે એટલે વાત ચાલતીરે. હમ્મ. બોલ બીજું કાંઈ
બસ શાંતિ?
શાંતી.
હમ્મ.
વરસાદ વરસાદ પડતો નહી ગરમી લાગે- -
હા હ એ તો બહુ વરસાદ પડે ત્યાં ચાલુ જ છે ધમધમા આવે જ છે.
નહી નહી આવે બે ત્રણ દિવસ.
હા હા અ એ બવ પડે ચાલુ જ છે.
હમ બરાબર.
હમ.
તમારે કેવું ચાલે જોબબોબ નું કઈ અપ્લાય કરી?
આમ થાય ઈન્ટરવ્યુ
હા.
આવ જોઈએ શું થાય સેન્ટર.
ઇન્ટરવ્યુ હાલ દીધું એમ?
હા. તમાર બાજુ તમાર નોકરી કંપની વંપનીમાં હોય તો કઈ કેજો થાય તો.
હારું હારું કરીશું તપાસ.
હ મશીનિસ્ટ કરલું.
મશિનેસ
હા સી એન સી કરેલું.
સી એન સી.
સી બવ કરેલું.
જોઈશું ચલા ને.
હ પરી હરા તો પડ દો આ
વધો નહીં.
શું ચાલે બીજું શાંતિ.
હ શાંતિ હતા.
બ એક્ટિવિટી શું કરો સાઈડમાં નોકરી સિવાય?
નોકરી સિવાય અ તો આ કાર્યમાં જોડાયા છે.
એવું હ હા હા હમ. કોના કોન્ટેક્ટ દ્વારા જોડાયા?
હા મારા ભાઈ ના દ્વારા.
હા.
કીધેલું આ કાર્ય કરીને છે જોડાવ તો. સારું રહેશે એમ. બોલો તમારે જોવડ આવું છે એમાં?
હા હું જો એ
જોડેલા જ છે બરાબર.
કર ના બાપા ભહ હરા મલા કે ફેમસ
હમ બ મળે છે. સારા મળશે વેચાણ બહવ થાય છે.
હ હા, પેલું પેલું યશ છે કે એના કે પેલ ત્રીજી ના?
બે એવું બંને ના સારા જ હોય છેમ તો.
એવું હ.
હા.
હા હા. શુ ભાવ મળે?
મળતા છે અઢીસો કિલો ના કઈક.
એવું એ.
અત્યારે તો ઘરગી થાય પણ દિવાળી પર સ્ટોક પતી જાય એટલે બધી ગરાગી થતી હોય.
એવું આમ દિવાળ વધારે સેલ થતું હશે.
ખલ થાય છે.
હા દિવાળી કઈ ફરવા ગ હતા
દિવાળી એ ઉજ્જેન જેનજૈન
હ હા
અ ગયેલા સાત આઠ જણ બધા
એવું છે એમ
હા ચાર પાંચ દિવસ
હા હા બીજે કઈ કઈ પડે
ઉજ્જૈન ના એટલા એટલામાં જ ફરેલા બહુ ખાસ તો ગયા નતા બાજુ બાજુ બીજે બધી જઈને નજીક નજીકમાં એટલામાં હા હમ બલો
હ પા શું હલો હલો
હાલો
હ ક બ
મારા પપ્પા એેલીફન પણ નોકરી કરે છે
એ વિષય બજુ ક ત છે તમા ઘરમાં
મારા ઘરમાં છે પપ્પા છે ભાઈ બા દાદા મમ્મી ના કાકા દ કાકી કાગે છોકરો
હા ભાઈ તું ક
ંગ ન જોબ કરે
એા મમી
માી અત્યારે આંગણવાડીમાં જાય છે
હા હા
હમ વા દાદા છે એ કરી
હાદ બાકીવું
હમ
હમ હમ ઉમર થઈ ગયા છે એટલે કેેલા વાળસ ના હતા
દાદા ના થયા હ છે છ તેર પં છે તો છોતેર
હેલા
પંચોતેર છોતેર
ઓહ વડાતું ન રહે ત તો
ના ના એડાઈ
હ
ધીરે ધીરે ચલા હમ તો હમ
તને ફરવા ભરવા લઈ જાવશો તઈ લઈ જશે
દાદા જાતે જ ફરી આવે છે
એવુંયા હા કઈ પ
દાદા જોને કઈ વાપી ફરવા ગતા રેલા
કેમ તો એકલા
એટલા
હ હા
સુરત વાપી
બધે પડી ને આયો. ઓહ શું વાત કરો.
હમ્મ.
હમ્મ.
બોલા તમારે કેવું ચાલક ઘરે બધું શાંતિ?
બસ શાંતિ.
હમ્મ હમ્મ બરાબર.
હવે તમે ઉત્તરસંધારનો વિકાસ બહુ થયો કે?
હા થાયોજ છે ને હમણાંનો.
હ. બસ સ્ટેન્ડ પટેલ દુકાન છે બહુ ફેમસ છે કે?
કલ તો આખા ઉત્તરસંડામ જાણીદી છે.
એવું છે એમ શું મલે તાઈ?
અહી તમારે બધું જ મલે પફ મલે છે તમ પડીકા બડીકા વરી
હા.
સિગરેટ મસાલોથી માંડીને બધું મળે. એના જોડે એક મંચુરિયન ની દુકાન છે ત્યાં તમાર ફાસ્ટ ફૂડ બધું મળે.
હા હા.
જેવડે એક આઈસક્રીમની દુકાન છે હતા અમને આઈસક્રીમ ને લગતી બધી વસ્તુઓ મળી. લસ્સી છે આ તે ડ્રાય ફ્રૂટ વાળું આઈસ્ક્રીમ ગમે તે બધું મળે.
હા હા.
હમ્મ. પાપડ ની ખાલી બધી દુકાનો છે નાની મોટી નાની મોટી. બસ તો ચાલે છે.
હલો. પ્લાનિંગ શું છે આ વખત નો વેકેશનમાં?
આ વખત ન જુું નક્કી નહી જોઈએ હવે. કે નક્કી તો છે નહીં.
હા.
જોઈએ કાશ્મીર જવાનો વિચાર છે.
ઓહ.
હા બરફમાં.
હા .
હા મલે મલે. તમારું સેટિંગ કરવું ને જોબ માટે.